હલો હલો શું કરો મજા.
મજા મો.
હ મજામાં તઇ મજામાં.
હો એ શું કરો હો.
કઈ નહી યાર તમે શુ કરો હો.
બસ અમી યાર ખાવા બનાવતા તો.
શું બનાયું.
સીદા ઢોકરી ભાત.
હ હ શું કરે બધા મજા.
બધ્ધા મજામાં શે. સુ કો શવાંતિ.
હઉ શાંતિ તમે શ.
બસ અમારેય શાંતિ છે.
અમે હાલ તો રોતવાનું કરતા હતા કા.
એવું જ એવું એમ શું બનાયું.
અ અડધની ડાલ રોટલા બનાવ હ.
કેવી રીતના બનાવવાની હોય અડધની દાલ.
અડદ ની દાળ કેવી રીતના બનાવવાની.
એવું ની કરવાનું.
પેલા બા પેલા બાફી દેવાની.
હા.
હ પછી છે વઘારી દેવાની મરચું મેઠૂં નાખી.
એવું એમ.
હમ હમ.
પછી. એ શેમાં ખાવાની હોય બાજરીના રોટલામાં કે ઘવાના રોટલામાં.
બાજરી રોટલામાં હારી લાગે ખવન રટલા કરતા હ હમમ
અને રોટલીમાં સારી ઓછી લાગે
અ અ રોટલી થોડી સારી ના લાગે
એ બધું એક જવું લાગે ને એટલે
હા હ.
હ. હા બરોબર હડો એેલા ટ્રાય કરીશું.
હ તમે બનાવી હશે ને દળ ઢોકળે કેવી રીતે બનાવાની
દાળ ટોકળી બનાવી હોય તો જો પહેલાં દાળ બાફી દેવાની તુવેરની દાળ બેજ પોણી ધોઈ અને બાફી દેવાની બાફી અને બે ચાર સીટી પડે એટલે ચડી જાય.
હમમ.
પછી એને લોટ બાધી ને રોટલી કરવાની. મરચું મીઠું નાખીને લોટ બાોધવાનો.
હા.
ટુટ બહોતીને. એ રોટલી બનાવીને પછી દાળ વઘારીને એમાં નાખી દેવાની ધોકળી બની જાય.
હ હ એમ બની
હા બની જાય સરસ થઇ જાય. અંદર લીંબુ ને ગોળ ને એવું બધું નાખોને તો સારું લાગે આ સડવા દેવાની
હા હ અમે બનાવશે હ બનાવશે
કાલ તમારી શ્યાની ઢોકળી બનાવી હતી.
અમ બટાકાની બટાકાની હ બનાયતી.
હાચે છે બનાવીતી.
હાચે.
એને મમને ચખાડીએ નહી.
હ તો મજે છે ખાડવા.
અલા વાટસઅપર મુકવી.
હ. હવે મેલ છે મે કીધું હારી ના બની હોય તો પેલી વાર બનાવી હતી.
એવું હતું એમ કેટલો ઢોકળો નાખ્યો હતો છ ગણીને નાખ્યો તો
ના ના જેટલા હમણા એટલે એમના છે.
એવુ કેટલુ કઈકન બનાઇ.
પેલા દાલ બાફા મે દેવાની પ બટાકો બાફી અને તેમાં મરચું મે અઠું ની હ હળદર નાખ કે અને મિક્સ કરી દેવાનું અને લોટ લોટ બોતવાનો મસાલા નાખવાળો અને એમાં છેન જાણી રોટલી બનાવી ને અંદર બટાકાનું પેલું માવ નાસીને ગોળ ગોળ કરી દેવાનું અને પ ઢોકળી નાખી દેવાનું.
ટ્રાય કરો પછી હટકી દો તમે આજે બનાવી દેત હ
અને ઢોકળી નાસી ને પ બે સીઠી પડવા દેવાની સડી જાય ને એટલે
હા બરોબર હડવા.
હા હ
એલા ટ્રાય કરવો તો છે.
કરજો મસ્ત થાય.
એવું એમ ગળી બનાઈ હતી કે.
ના એમાં ગોળ ના નાખવાનું.
હા એમને એમ સરસ લાગે નહી.
હ મ મસ્ત લાગે
અમે અહીં પાટણ છે બુના અયા ત્યાર કાધી હતી કોણ
હ બુની ચિકને આ ક નમી
હ એટલે કાતી ત તારની અહિયાયા બનામાં થોડી કોઈ ખાય ના ખાય એટલે
હ હવે એક દાડો પેલો બનાવું હે
શું
એસ
શ કે શું કેવાય શું કેવાય હા દાળભટી તને ભાઈ તીધયો
હ ભાઈતી મસ્ત લાગે હમમ
એલા ટ્રાય કરીશું મચખાડ જોવું હા મોકલાવજો હા સુ કબીજી શંત
હો શાંતિ હવે ભજન બીજું ચાર ગાવાનું શરૂ કરવાનું
ભજન શરૂ કરવા જ છે સોમવારે આવી જાજુ હું ફોન કરીશ હા ફોન કરીશ
સોમવાર શરૂઆત કરવાની એમ
આ શરૂઆત તો આરતીબેન અહીંયા શરૂઆત કરવી તો છે કોણ
હ ચાલે કહે આપડા
હા પછી આપડા અહીયા આપડે તો ત્રણ સોમવાર થઈ જશે ને એટલે પંદર વીસ દિવસ થઇ જશે
હમમ હમ બસ બીજા ચક સારું કરવાનું
હ પછી શેરી છે એટલે ગમ વાટી વાટી ગમેને જેની ગૌરા ભો એ ગભરાય
હ હ આપડે થોડું એમ પેલું થાય કે આપડે ગ હવે ગાવાની શરૂઆત કરવાની કરે એટલા
તમારે ગૌરવાની તમારે ગૌરવાની શરૂઆત કરવાની જ છે પેલી કુંવા છીએ કરીને તમારી જોડે ગૌરાવાની છે હું જોડી રહીશ પણ ગૌરાઈશ હું જોડી રહીશ પણ તવન ગૌરાઈશ
હવ ગાશ હોયતું
હઉ ગઈડ લેવાનું શરમની રાખવાની
હમ ના
મારે ગશે જમને ગ બોલો બીજું
બીજું કોઈ નહી હાલ તો બેઠા થ કો ને હવે રતન
હા કેટલા સમાચાર લોઉ શું કરે વાળું અમારી યાદ તો મેમન આવયા ત અ અમ નણ જ નની ર આવેલા હતા ટ લઈ રેવાનું છે કોણ વિરાશ ને બધ મજમસી બબખ આ ક ત્યાં છે
હ
એમણા બાળો તો જોજો
હા રજ
બધે મજા સી હ અં બધે ભણવા જઈ છોકરો છોકરો
નિશ ટ્યુશન બધા હશે
હા ટ્યુશન બંધતાનું છે પણ એવો પ્લાન છે કે વરહાળ પછી ત્રણ મહિના પછી બંધ ાય ને તો ઠીક ર શું કેવાય તો વાટ ખરાબ હોય ને એટલે મજા ના આવે હા એટલે મજા ના આવે તમાર બેનને બંધાવાનું છે તો અહીંયા નારે પછી તો અહીંયા નારે પછી બંધાઈ નાખશું અમી એ
સાલેે ભાઈ બંધતાાય દેતો એ નવ દ પરીક્ષા હાલવાની હે એ ભણવાનું સારું હોય એટલે
સરસ ભણવાનું હાર હોય છે
હા એ્યાવા
સુવિધા સારી એટલે વધો ના આવે થોડુંક પણ એ તો તો આગળ વધી તો રામ નામનું રોશન કરે એટલે સારું
હ પાણી તો હારું જ ને
હા
ટુશન તો બતાવશે હવે જો હશે આપડે વજન ગાશે
હા આપડ ભજન ગાશું અને ભણશે
હો પછન ચાલુ કરાવવ કો સોમવારથી
હ આ તો કઈ વાર થ હછુ તો વાર હે
આ તો બીધવા
હા આજે તો વાર છે બુધ ગુરુ શુક ક્રશની રવિ શો
આપડે જતન પમદાર ભજંગ ગાવા
હા ભજન ગાવા જયા હતા મસ્તને હતા
હા મસ્ત હતોી ગાય તો હારવત સારું ગાયત હ સારું ગાયત
શરૂઆત જ કરીએ
હા પણ મસ્ત ગાય તો આવડ હ તો મન તો
થોડું થોડું ફાવે હજ એમ તો મારા ફોનમાં બે ત્રણ ડાઉનલોડ કરીશે એ રીતના કિન શર્ટ કરીને લીધય વજન સારા છે ને આપણેને શું રાગ કાઢ તો ફાવેને એવો ભજન ગાવાનું પહેલાં પહેલાં
ફોન માં આવે પણ અત્યારે તો ફોન માં રાગ આવતા નહિ વ
રાગ નહીં આવતા પણ તો તને થોડુંક ફાવે ને એ વગર તો આપણે ફાવે શ જૂનું ત્રીય હા હાેક્ટ કરે રાગ આવી જાય અને થોડુંક આપડ પાકા જેવું થઈ જાય કે શબ્દ શું ક એમાં આવેને કેવી રીતના આવે એટલે વધો ના આવે એ ડાયરેક્ટ ચન તો સૂફાવે આપણ આપણે શું કે કોઈ દિવસ ગાયેલું હી ને એટલે આપણને ઓછું ફાવે
હ ઓ શું ભાવ એટલે થોડી પ્રેક્ટિસ કરે તો સારું રે
હા પ્રેક્ટિસ કરંત હારરે
અત્યારે નિશાળમાં હોય ને પજન હાર હોય તો ફાવે
હા એવો હોય ને તો ફાવી એ નિશાળનો તો હસલો હોય એ જૂન
હમ એટલે માબુને કઈ છે નિશામાંથી લાવે તો લ ગાસ
હા ચાલે ચોપડો કે આલોો ને કે એક દર ફોન આલવા ન
હા હ
ફટા પાડી અને મોકલી
ચાાલ એ મસ્ત ભજન હોય નિશાળ તો ગઆવે
કદાક શનિવાર હોય ને ચોપડો આ લે ને કે સોમવાની વ્યવસ્થિત પાછો આલશે. તો આપણે ખાલી ફોટા પાડવાના રહી ઈતો એવું હશે ને તો વજન ની ચોપડી પસ તો મંગાવીશું બે ચાર સોમવાર જતા રહી ને મહિના પછી
હમમ એમ
હ ફાવે હે તો એકાધ ચોપડી લાવશે પસ તો ક વોધો નહી. થોડો ખર્ચો પણ કરીશું. પણ જો ભજન થોડુંક બધાને ફાવે ને કરાવે ને દર્શ
હમમ હમમ
વ ફાવવા નહી કરશો તો જ
હ પાઈ માઈક નેવું લવા થોડે થોડે ચાલે.
હ એટલે જ ને પછી પૈસા ભેગા થાય થોડા થોડા તો પછી શરૂઆત કરી.
હમમ
શાલે શું આપડો મગાવજ છે નિશાળમાંથી કો
હમ હવે ડિમપલની કોલેજ
હજુ તો ડીમપલની કોલેજ જવાનુ કઈ કઈ તારીખે
છ તારીખે સાલુ થાય હે કોણ છ તારીખ હમ વેલું આઠ વાજે વેલું આઠ વાજે જવાનું હોય
ચાલે અમ અમી કીધું બપોરે અમા કાકો કીધું કેય લાયા હે પણ અમે તો જોઈ ને ત અંદર તો બ ટાકા નેકર્યા એટલો પોચ કિલ્લા છોક કીલે જેવ બટાખ લ આ બટાકા ત
બટાકા ન રસ ના બનાવે દો.
બટાકા ના રસ બનાવી દેવા તા
બટાકા ના રસ બનાવી દેવાતા.
હલો
કાલ બટકાનું શાક બનાય હતું.
કાલ વેલા તો બટાકાનું બનાયુતુ હલો
હા બટાકાનું જ બનાયુ તું મારે એક ફોન અંદર આઈજ્યો.
હા હ
તેમમાં એવું થ થયું હતું કોન
હમ હમ બટાકા નું વેલા બનાાયતું આતારે અડદની દાળ બનઈતી.
અમે બટાકાનું જાદુ સેમ ટુ સેમ કોન
હ હા ત્યારે બટાકાનું વધારે એડે કશી શાક ત હોતું નહિ.
હ સાાચી શાક મું બનાવું પણ એ બધું બનાવાનું હોય
આ મુ જઉ કેટલા વાગે સાલુ કરે તું?
મારે ફોન એક આવે હવે પંદર મિનિટ
ચોપન થઈ હ છ ન ચોપન થઈ.
હાર હારું કો બીજુ શોંતી
હવ શોંતિ
હલો હવ શોંતિ બત્તી બે મજા બત્તી બેનો મજા
બધી બેનું મજામાં